હેલો
હલો
હલો
આવાજ આવે
હા હ
હુ કરો
બસ ર રોટલા બનાવી
ઠ રોટલા બનાવો શું બનાવયુ રસોઈ
રસોઈમાં ભાત બનવા ને સાક બનાવાયા બે ને રોટલા બનાવું
એવું છે
હ તમે હું બનાવો છો
અમે બનાવીને શું કઢું ભાત બનેવાયા
અચ્છા
કાલે કેમ નહોતા આવ્યા પાલરે
કાલે તો હું વાડીે ગઈ તી ખાતર નાખવા નિંદાઈ જીયુંતું અમારે તે હું કુ ખાતર નાખિ આઇએ છીએ અમે ખાતર નાખવા જીયાતા વાડીએ.
એ ખાતર નાખવા ગયા તા કેમાં ખાતર નાખયુ.
વણમાં,
વણ મા નાખ્યું.
હમમ,
ઠીક કવડું જ છું તમારું વાળ,
મારા વણ ને પાસ પાચ પાંદડા આવી ગયા છે.
ઠીક તો અમાર કરતા નાનું છે એમને હજી તમાર,
હા અમે તો આ વરસાદ પર્યોય તે જ વાવું ને હજી તો,
ઠીક,
તોય અમે નિંદી નાયખૂશતા મામા ખાલી કે ખાતર નાખાવું તમે ખાલી ખાતર નાખવા ગયા તા.
હે અમારે નિંદી નાયખૂ શ,
હમ,
કાલે હેર કટ શીખવાયડા.
હેર કટ શીખવાય,
હા,
આજ હું શિખવાડસ.
આજે હેર સ્ટાઈઇલ શીખવાડવાની છે.
અત્યારેહ જાવે હું બોફર પસી,
હા વાંધો નહીં.
મેડમ આવ્યા હતા તો હું શિખવારડ્યું તું મેડમ,
મેડમ એ કાઈ નથી શીખવાડ્યું.
હા એ તો ફોમ ભરવા જાય તો,
હા એ હું શીખવાડો આવે છે.
હ,
તો ફોર્મ ભરવાયા હતા.
હમ,
બોલો બીજું કાઈ,
બીજું અમારે સભાનમાં દવણા કરે છે ને હું રોટલા બનાવું છું. હ રોટલ બાદ, બનાવ્યા પછી બટેટાનું શાક બનાવું, રીંગણાનું શાક બનાવું,
હા ઘણું બધું બનાવી નાએખું.
ત્યાજે એને ખાવાતા વઘારીયા ભાત કે કે તીખા બિરિયાની કરજો, તીખા ભાત બનાએવા છે.
હા હ ઠીક તીખા ભાત બનાએવા.
મોડું થાય છે. પછી રોટલા મોડા કડેયા.
હા હ,
વાગડી ખાઈ ને ઠામડા કરશું.
હા થામળા કરીને પછી ક્લાસીસ આવશું કેને,
હા પછી ક્લાસિસ આવશું.
હા, અમે એવું જ કરી છે એ રસોઈ બનાવી લીધી લખતી હતી બધું. પછી લખીને પછી રસોઈ બનાવી ને પાછી લખતી હતી.
છે.
એવું છે.
હમ, હમ,
કઈ નઈ બોલો તમારે કાઈ પાર્લરને લગતો કઈ પ્રશ્ન હોય.
હ,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
મારે તો શું લખતો હોય મારે તો શીખવાનું છે વાળની હેરસ્ટાઈઇલ એવું હિખશું હવે.
એવું છે હા તો કાલે મેં હેર કટ કરાવી નાઇખા.
એક જ દી કરવાના હતા હેરકટ.
હા હ તમારે કોને પ્રેક્ટિસ કરવી ના નથ પાડતી.
અચ્છા. સોયાબિનાનો તો કેમ મરી ક એક જ દિવસ હ છે કાલ પાસ ખાતા ના ખવા ગી આવવાણું નહી.
એવું હતું મને નહોતી ખબર કે તમારે શીખવાશે એમ નકર તો એક દી રાખી દે.
ઓકે બીજું તો કાંઈ ની પણ હેરકટને એવું હિખાઈ જાય તો આપડે છોકરીઓ માટે. માથે કેમ આવે?
હ અહ.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
તને તો બેન કદાચ કરી આલસે.
છું.
તમારે હાસી ઓલું બોલવાનું છે હો.
હમ્મ.
મે તમને મોઇકલું ને ઇ.
મોઢે બોલવાનું છે.
હા, નહી રાઇકજો થોડોક. ફોન પાહે પણ હાવ એમ લાગવું ન જોઈએ કે ફોનમાં બોલે નૈના બેને કીધું. ઈ બેન લાંબા લાંબા છે ને ઈ બેન કે બોલી હકી.
કોણ આવું કેતુ તુ.
એમ કેતા હતા એમ ઓલા હાઈટમાં છે ને બેન કે ઈ બોલી જાય કે ઇ એક એકાદી બે બાાઈઓને રાઇકશો ઈ કે.
છે, મેઘના બેેન કેહતા.
હા.
છે.
એ રીતે.
ચાલો. સાબુ મને ઈજ કેતી તી કે હું તો આજ બોલી તી કે કા બધા ને બોલાવાનું છે કે.
હા અ એને બોલવાનું છે પાછું.
હા.
અલો મેઘના ફાઉન્ડેશન નથ બોલવાનું ઇ અમને ઈ વિડીયો મોકલી દીધા હતા.
હા, એક એમાં લખેલું છે ને એજ બોલવાનું છે.
હા, એમાં લખાયેલુ છેને ઇજ બોલવાનું છે. લખેલામાં જે ન હા, હમજણ પડે ને તો બોલેલા વિડિયા મોકલી.
છે.
હા. એ કેતા તા કે ઈ બેન બોલશે. ઇ કે
હ.
હ. હું કહુ વાંધો નહી હાલો હું ચોકાટો. એ એક ખલું બાયું હોય ને તો દેખાય એમ. હારી હાડી પહેરીને ત્યાં થાયને.
એ હાલે, વિડીયા ઉતારવાનું છે?
હા, વિડિયા ઉતારવાની છે.
અચ્છા.
એટલે કઈ બધાને ફરજિયાત નથી પણ જે બોલી હકે એમ હોય ને એને. બાલીબેન નેએ કીધું તુ મેં બાલીબેન કે ની મને નો આવડે એ કે.
એનતો આજ તાવ આવ્યો હોતા સે.
બીશારાને બહુ વાયરા સે હે તાવના છોકરાઓનું ગ્રુપ. રાખવાનું.
તાવના તાવ અમારા ઘરમાં બે ને તાવ આવ્યો, ને તમારે એકલીને વારો સડી જશે ગામમાં
હવાને હસુડી ઉપલી નથી. તોએ ભાનુમા એ બતાવ્યો તો હા, ભાનુમાએ તો એ વાંહેદો કરી દી તો હારું વાહેદુ ને સાસ ફેરી દીધી, પછી રોટલી બનાવી. વાસન કર્યા, કચરા પોતા, સંડાસ બાથરૂમ
વિશે
પાણી એયવું તો છોકરા તો નવરાયવા નથી કે બપોરે નવરા આવી ની રાહતે
હમ હ કઈ વાંધો નહી અવાય તો આવજો ક્લાસિસ નકર કઈ નઈ વાંધો.
એમ તો આવે હું શારક વાગે ઠેક
હા વાંધો નહી આવજો વેલા હેર આવજો ને તો પાછ વહી જાયજો વેલા હેર એમ કરજો.
હા હા વેલરા આવે ને.
હા વેહલા આ આવીજો ને ત્રણ હાડા ત્રણ આયજો વેલા હ તો ચાર વાગ્યા ટુકડા વહી જાયજો ઘેરે.
હાલે
એવું કરજો.
હા
તમારે કેટલીક થી લીટી પુરાણી કે.
મેં તો કાલે તો કોઈ ફોન ઉપાડતું નતુ મારા માંથી ને બસ મારા માંથી ફોન જાતો નથી ને આવ તો ન તો કાલે
એમ એતો નેટવર્ક પ્રોબ્લેમ હતી કાલ તો.
કોને ખબર કાલ તો જાગું કહે કે કેટલા ફોન કર્યા કેટલા ફોન કર્યા થોડો ફોન આવે નહી જાય નહી કાલ નું તો રહી ગયું હતું.
જાગું કે આજ નો દી જ વાત કરવાની છે.
હા હા એ ગમે ત્યારે એક દી માં પૂરી કરવાની છે ને મેસેજ વટિંગ આવી જશે
છે મેસેજ આવી જ્યો મારા
હા બધાને આવી દયો છે કે જેવી રીતે વાત કરીયે ને એવી રીતે પૈસા મળીએ. બીજી આલતું ફાલતુ વાત કરીને તો નહી
તે એમા મારે કે કેટલી વીસ લીટી વીસ લીટી છે લખેલી તે મારે હતર પૂરી થઈ ગઈ ત્રણ રઈ.
વીસ છે.
હા હ
કે મન તો પંદર દેખાડી
હાત ન નહી ડીમ લાઈટ છે જાગું કતી ત ક કે કે કે મારે પંદર છેને તારે કેમ કે વીસ છે મેને બતાવ્યું તું મારા ફોન માં
હા અ
વીસ લખેલા છે ને હત્તર સુધી પૂરું થઈ ગયું.
હા એલે હું કવાય કે બીજી આડી વાત કરી હોય ને
હમ
એ હોય તે ગણાય ગય હોય પણ એના પૈસા કપાઈ જાય એમ
છે
મારે ઝીરો એ પડી છે તો હું બધાને ફોન કરો હ માર પછી નંબર છે મક
અચ્છા
અને થોડીક વાર પેલા સાગુબેનને કર્યો
હા
પાંચ મિનિટ થમે ને પછી ઉશાન કર્યા તો ઉશા નો ઉપાડ્યો પછી હ કા કાજલ બેનને કરવા દે
હમ હું બસ રોટલા ઘડતી ત તે ભાઈ નો ફોન આવ્યો હતો ભાઈ હારે ઘડીક વાત કરી હ ભાઈને ના જ બુધવાર ની રજા હોય કેને
હા હ
એનાજ કામે ન જવાનું હોય એ આજ રજા ફોન કર હ
હા રાજકોટ તો રજા જ હોય મારે ભાઈ રાજકોટ છે
ત બધેને આજ બુધવાર રજા હોય ત બધાને ફોન આવતા ને તો રસોડા માં હારે હારે રાંધતી જાઉં ફોન રાખ
હા હ
નહી તો તો ફોન ક્યાં પડ્યો હોય એ ના ખબર હોય
હમમ
ઠીક
હમ
હે
બોલો
કઈ નઈ જો હેર કટ શીખવા હોય ને તો કેજો પાછા સે એવું ભ વધતી જ તો કરી દે કર તમને શીખવાડ
ત હવે કેટલાક દી કામ હલવાનું છે એને
હા બસ આજે એસ્ટ્ટાલ છે
હ
હેસ્ટલ નું બે દિવસ ચાલ્યા પછી સેલાઈ કામ આવીએ સિલાઈ કામ ત્રણ મહિના નું આવીએ
અંસાં ચા રાખશો?
ન્યા
હુ અમારા ધાબે રાખશો દખાય તો ન વાંધો પણ તાબે કોઈ સડાવી ન હોકે અંશને તો મામા ની કેતી તું તેડી ધાબે રાખે તો વાંધો ના આવે હું કૌ પાર્લર નું મ ધાબે રાખ્યો તો સારું પડત આપડે
તમે
હમ
હમ
કો અંસા કોઈ ધાબે ન સલાડે ધાબે થી પાલનું બધા આવે અમારે ઘરે. કોળીઓ ભલે ને આવે એમાં ઘરબધી કોળી ને ભાઈઓ આવે
મારી વાંધો ન આવે પણ પછી ઘેરે ન મજા આવે મારે નથી
ઘેરે નો મજા આવે પણ
મને તો એમ થાય જા ઓલા સાહેબ હોય કે નહી આપડે શીખીએ એટલે એમ
હા
મારેજી મારેજી વાત કરવી પડશે ને લીટી નથી પૂરી થઈ
હા
એમ નેમ મારે લેટી નથી પૂરી થ એટલે વાત તો કરવી જો હે ને.
હા.
કેટલા દ વાત કરવાનું?
અ વેલા હરદમ ટૂંક સમયમાં પતા હોય વધારે સારું ન કર. એપ્લિકેશન સડે લેટ જાય.
અચ્છા.
એજ લખેલ આવી એપ્લિકેશન ને મેસેજમાં.
હ.
હ
અમે વાચ્યું ત અન્ન બનાવવાને એવું બધું વાતું નહીં કરવાની એવું બધું વાંચ્યું હતું પણ આમ નથી ખબર હો. એટલે કાઈ મૂતિ આલ.
હમ.
છાલ રોટલા બનાવ.
હા બનાવ, નાઈ. રટલા ન વાત ના થ આવતું જાગડી પૂછવા નથી. તે
ટોટલો એક સલો ર્યોસ.
ઠ